હેલો. હા, મારો અવાજ આવી રહ્યો છે? તમન?
ફરીથી બોલો છું તમારો અવાજ એટલો ચોખ્ખો નથી આવી રહ્યો.
મેમ નમસ્કાર.
હા નમસ્તે.
તો હું તમને આજે તમારી પાસે થોડો ટાઈમ હોય તો આપણે દૈનિક જીવનચર્યા વિષય ઉપર થોડીક ચર્ચા કરીશું.
ચોક્કસ થી એટલે તમે મારી દૈનિક જીવન ચર્ચા વિશે જાણવા ઈચ્છું છું.
નહી હું તમારી દયિક જીવનચર્યા વિશે નહી પણ જનરલી બધાની દયિક જીવનચર્યા કેવી હોય ને એના વિશે જાણવાય માટે ચર્ચા કરીશું.
ચોક્કસ આ ખુબ જ મહત્વનો વિષય છે અને સારી દૈનિક સશા ચર્યા સફળ જીવન નો આધાર છે.
તો હું તમને સૌ પ્રથમ દૈનિક જીવનચર્યા એટલે શું એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું.
ઓકે તો દરરોજ આપણે જે કાર્યો નિયમિત રીતે કરીએ છીએ તેને દૈનિક જીવનચર્યા કહેવાય છે.
શું દૈનિક જીવનચર્યા દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે નથી.
હા કારણ કે નિયમિત જીવનચર્યા સમયનું યોગ આયોજન કરવામાં પણ તમને મદદરૂપ થાય છે.
તો દિવસની શરૂઆત આપણેે કેવી રીતે કરવી જોઈએ.
ઓકે તો જો દિવસ ની શરૂઆત તો પેલા તમારે પેલા ઉઠી ને જ કરવી પડશે. અને વહેલા ઉઠવાથી શરીરને અને મનને બંનેને તમને તાજગી અનુભવાઈ અનુભવાશે.
તો વહેલા ઉઠવાના ફાયદા શું થાય છે.
વહેલા ઉઠવાથી તમને દિવસ. ના, કાર્યો માટે. વધુ, સમય મળશે. અને. ઉતાવળ પણ, તમારે ઓછી કરવી પડશે ઓછી થઈ જશે.
તો, ગયા હોય તો ઉઠી્યા પછી શું? કરવું, જોઈએ.
સૌ પ્રથમ તો સ્વ. સ્વચ્છતા જાળવવી જોઈએ. થોડો, સમય વ્યાયામ અને યોગ. માટે, જાળવવો જોઈએ.
હા, તો, એ વાત, પણ બરાબર છે. તો, વેલા ઉઠવાના ફાયદા શું? શું? છે.
વહેલા, ઉઠવાથી તમને અ સૌ, પ્રથમ તો યોગ. અને વ્યાયામ કરવાથી તમારા જે. શરીર હે શરીર ને તંદુરસ્ત. અને રોગ પ્રતિકારક શક્તિ તમને વધારવામાં મદદ કરશે.
તો સવારના નાસ્તાનુંકઈ મહત્વ છે ખરી.
નાસ્તો નાસ્તો તો? તો? જીવનનું સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવાય છે, તે શરીરને ઉઊર્જા આપે છે.
તો? ત્યાર બાાદ દિવસ દરમિયાન આપણે શું? કરવું જોઈએ? નાસ્તા કર્યા પછી.
પૂર્ણ કાર્યો નું આયોજન કરીને, તમે સમયસર પૂર્ણ, કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તો, આપણેે સમય નું આયોજન કેમ? જરૂરી છે.
સમય સમય એક અમૂલ્ય સંપત્તિ છે, તેનું યોગ્ય સંચાલન સફળતા માટે જરૂરી છે.
હા, તો મેડમ તમે એવું કીધું કે સમુય એ એક અમૂલ્ય સંપત્તિ છે તો શું? એના માટે આપણે સમયપત્રક બનાવવું જોઈએ? કે નહી.?
હા ચોક્કસથી સમયપત્રક બનાવવું જ જોઈએ કારણ કે સમયપત્રક બનાવવાથી તમને તમારા દરેક કાર્ય માટે યોગ્ય સમય ફાળવી શકો છો ક્યાં તમારો સમય ક્યાં કેટલો વેડફાય છે. જેટલો કઈ રીતથી હ ઉપયોગ કરો છો? એનું તમને એક સમય પત્રક મળશે.
તો, મેડમ અભ્યાસ અને કામ દરમિયાન આપણે શું? શું? ધ્યાન રાખવું જોઈએ. એવું તે.
કે, અભ્યાસ અને કામમાં આપણને કઈ રીતથી આપણે ધ્યાન દોરવું જોઈએ, એ પેલા તો એકાગ્રતા ને જાળવવી જરૂરી છે અને સાથે જ અનાવશ્યક જે વિક્ષ. છે? એને પણ દૂર એનાથી દૂર રહેવું પણ ખૂબ જ જરૂરી છે.
હા, અનાવશ્યક વિષય વિક્ષેપો જેવા કે છે. કમ્પ્યુટર છે, લેપટોપ છે, ફોન છે, કે જેની અંદર રહેલી ઘણી બધી એપ છે જેવી કે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એવા બધાથી આપણે દૂર રહેવું જોઈએ? બરાબર ને.?
હા બરાબર ટૂંકમાં એવું કે? શું? કે ટેકનોલોજી કે જ્યાં સોશિયલ મીડિયાનોો ખુબ વધારે ઉપયોગ થાય છે. એવી, બાબતો થી દૂર રહેવું જોઈએ. કારણ કે, એ તમારા સ્વાસ્થ્યને કંક ને કંક નુકસાન કરશે અને જેથી તમારી. દ દિનચર્યા છે એમાં કઈક વિલોપત થશે અને જે, તમારે સમય છે એ સમય તમે યોગ્ય રીતે ફાળવી નહી શકો.
શું આપણે કન્ટિન્યુઅસ કામ કરતા હોય તો એમાં વચ્ચે થોડોક આપણે આરામ લેવો જોઈએ? કે નહીં.
હા, ચોક્કસથી આરામ તો લેવો જ જોઈએ. કેમકે સતત કામ કરવાથી ખુબ જ થાક લાગે છે. અને તેથી થોડો સમય તો સમય નો આરામનોો જરૂરી છે અને સાથે સાથે જો તમે વાંચતા હો કઈક એવું. ભારે વજન ભારે વજન વાળું કામ કરતા હોય કઈક વજન ઉચકવાનું હોય કે એવું કે જેમાં થાકું વધારે અનુભવાય છે. તો ત્યારે વચ્ચે થોડો સમય આરામ લેવો ખૂબ જ જરૂરી છે જે તમારા સ્વાસ્થ્યને. હા બેલેન્સ કરશે.
આપણી દૈનિક જીવનચર્યામાં બપોરના ભોજનનું આપણે કેટલું મહત્ત્વ આપવું જોઈએ.
બપોરનું ભોજન એટલે કે સંતુલિત અને પૌષ્ટિક ભોજન. જે તમારા શરીરને જરૂરી એવા બધા પોષક તત્વો વિટામિન્સ છે જે આયન છે જે ન્યુટ્રીિશન્સ છે એ બધા તત્વો તમારામાં તમારા શરીરને પૂરા પાડે છે.
રાખવું જોઈએ.
ના ના સતત કામ કરવું એ જરૂરી નથી મનોરંજન અને શોખ પણ ક્યારેક ક્યારેક કરવો જોઈએ કારણ કે એ તમારા શહેરને ખીલાવી ઉઠે છે જેટલો તમે ખુશ રહેજો એટલું જ તમારું. શરીર અને સ્વાસ્થ્ય બંને સુખમય રહે છે.
સુખ કીધો મનોરંજન કીધું તો એમાં સુખ નું આપણા જીવનમાં શું મહત્વ હોય છે.
શોખ તો શોખ એટલે તમારું હોબી એટલે કે જ્યાં તમને એક એવું કઈક કામ કરવાથી તમને જે શું કેહેવાય કે ખુશી મળે છે તો એ ખુશી વધારે તમારા મનને ઇફેક્ટ. તમારા મનને વધારે અસર કરે છે કે જ્યાં તમને જે માનસિક તણાવો થતા હોય માનસિક તણાવને જરૂરી એવા જે હોર્મોન્સ જે રિલીઝ થાય છે એને ખુશીના જે હોર્મોન્સ હોય છે તે ઘટાડી દે છે એટલે એવું કહીએ તો. કે તમારા માનસિક તણાવ જે હોય એને ટૂંકમાં ઘટાડી એનું એનું જે લેવલ છે એને ઘટાડી દે છે અને તમારામાં કઈક એવી સર્જનાત્મક શક્તિ વધારે વિકાસ કરે છે.
તો ટેકનોલોજીનો દૈનિક જીવનમાં શું પ્રભાવ પડતો હોય છે આપણા જીવનમાં.
ટેકનોલોજી ઘણા કાર્યો સરળ બનાવે છે પરંતુ અતિરેક તેનો ઉપયોગ પણ તમને બહ જ વધારે નુકસાન પહોંચાડે છે.
એટલે તમે એમ કહો છો કે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો એનો વધુ ઉપયોગ આપણે કરતા હોય તો એ શું અસર કરશે.
વધુ ઉપયોગથી તો તમારા સમય નો વધારે બગાડ થાય છે અને સાથે સાથે તમારા જે જીવન દૈનિક જીવનચર્યા હૈ એની અંદર તમારી એકાગ્રતા ને પણ ઘટાડી શકે છે.
તો તમે મને બપોરના જમવાનું તો તમે મને સમજાવી દીધું કે આપણા જીવનમાં શું મહત્વ છે તો સાંજના સમયે આપણે શું કરવું જોઈએ એ મને જરાબ જણાવજો.
તાથી હું તમને જણાવીશ કે સાંજના સમયે થોડું ચાલવું પરિવાર સાથે સમય પસાર કરવો અને પોતાની જે મનપસંદની જે પ્રવૃત્તિઓ હોય છે એમાં કઈ રીતે તમે આગળ વધી શકો તમે. જીવનમાં કઈ રીતે આગળ વધવું એ બધી વિશે થોડી ચર્ચા કરવી.
તો તમે પરિવાર કીધો તો પરિવાર સાથે સમય વિતાવવાનું શું મહત્વનું છે કે નથી.
હા પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે કેમ કે તે સીધા તમારા સંબંધોને મજબૂત બનાવે છે અને તમારા મનને એક રીતે માનસિક શાંતિ પણ આપે છે.
તો રાત્રિ ના ભોજન વિશે તમારું શું કેવું છે.
રાત્રિનું ભોજન એટલે હળવું અને સમયસર પણ એને લેવું જરૂરી છે.
ઊંઘ નું શું મહત્વ હોય છે.
ઠીક છે. તમારો પ્રશ્ન એવો છે કે આપડા જીવનમાં ઊંઘ જરૂરી કેમ છે એમ? તો પૂરતી તમે ઊંઘ લ્યો તો તમારું શરીર અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તમારા મનને તે એકાગ્ર કર છે કારણ કે તમે આખો દિવસ જે મગજને જેટલું દોડાવો છો એટલું વિચાર કરવો છો તો ઊંઘ એ સમય છે કે જ્યાં તમારું મગજને થોડો સમય શાંત થવા માટેનો સમય મળે છે.
તો તમારા મત મુજબ સામાન્ય રીતે કેટલી ઊંઘ કરવી જોઈએ?
ચોક્કસ થી હું આનો આનો પણ જવાબ આપીશ, કે વ્યક્તિની ઉમર પ્રમાણે હે ને એમની જરૂરિયાત બદલાતી હોય પરંતુ પૂરતો આરામ મળવો જરૂરી છે. એવું નહી કે વધારે ઊંઘ લેવી જરૂરી છે. પણ નિયમ મુ સાતથી આઠ કલાક જરૂરી છે.
તમારા મત મુજબ શું રાત્રે મોડા સુધી જાગવું યોગ્ય છે, કે નથી?
નહી, નિયમિત અને સમયસર ઊંઘવાથી તમારું સ્વાસ્થ્ય સારું બનશે.
હા ખૂબ સરસ સુંદર ચર્ચા થઈ આમાંથી ઘણી એવી બધી બાબતો છે, કે જે મને ઉપયોગી થશે અને જાણવા પણ મળી તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
ધન્યવાદ, શુભ દિવસ.
ઓકે.